હલો, અવાજ ન થ આવતો તે તમારે
હવે આવે છે.
હા હવે આવે છે કેમ છો
બસ ફઇન બોલો બોલો શું કરો
કંઈ, નહી બેસી છું હ, તમે શું કરો છો. હા હા ડિનર ના ખાયું.
તો, હમણાં બસ ફ્રી છે બે દિવસ એના પછી કિચનમાં જશો.
હમ અ. અમારે પણ એજ છે, હમણાં ગરમી બો લાગે છે ને
હા અ એ છે, ગરમી તો બોવ છે. આ વખતે વરસાદ હજી સુધી આયવો નથી.
હમ અ
મજી, આમ તો વરસાદ આવી જવું જોઈએ. હ અ
આ વખતે લેટ થય ગયું છે.
હા અ આ
બીજું શું ચાલે છે?
કાય નય બસ. સામજ કાલે અમે લોક નો સ સીઝનલ ફ્રૂટ લીચી આવ એને લી પછી, લાયવા તા તો એમાં મેં ઓનલાઈન જોયું તું, કે એને સોલટ વોટ ટર માં એના જે છાલ હોય ને છાલ ના જોડે જ મીઠાના પાણીમાં બોરી રાખવાનું એવું મે ઓનલાઈન જોયું હતું. તો મેં કાલે એવું કર્યું તો આખું લું દસ બાર લીચી નો બંચ હતો.
હમ.
એમાંથી ત્રણ લીચી માંથી તો ત્રણ ત્રણ ઇયળ નીકળી. આ તમારા બેકગ્રાઉન્ડ મા આટલો, અવાજ કેમ આવે છે.
એક માણસ છે ને મારા ઘરમાં ચોપ કરે છે ને, બધું આવાજ કરી કરીને
થોડું ઓછું કરે આ ફોનમાં ની ચાલે એવું
હમ.
જે લીચી માં તો એટલું એટલે કઉ છું અવે શું ખાવું, કયો ફ્રૂટ ખાવું એ જ ની ખબર પડે.
હમ અ, અરે એક દિવસ આપડે ત્યાં જામુન લાવેલા ને તો જામુન માં આટલી મોટી ઈયળ ચાલતી તી આમાં, વાટકામાં જેમાં મુગયા તા ને બ્રાહ્મન એ વાટકામાં...
હા એ જ તારે હમણાં તો મેંગો પણ એવા થઈ ગયા છે એકદમ કે, તમે કેરી લાવો ઘરમાં એમ કે કે કેરીને... પાણીમાં. પલાળી રાખો તો એનું આખી ગરમી નીકળી જાય.
જાય હા.
તો તમે જેમ પાણીમાં પલાળો ને તો એમ જ એમાંથી ઈયળ છે ને આવું જ એના મુખ પાસેથી નહી પણ આખા કેરી માંથી ક્યાંય થી પણ ઈયળ નીકળે. કળે. તમે પાણીમાં પલાળો ને તો વચ્ચે વચ્ચે થી પણ સફેદ સફેદ કલર ની... ઈયળો નીકળે. એટલે એટલું વધારે હુલું થઈ ગયું છે આજકાલ હાર્મફુલ જેવું કે શું ખાવું ને શું નહી.
હમ. બરાબર આજ કલ આવું જ સે, બધામાં કાઈ ને કાઈ. કળે જ જામુન માં... એટલી મોટી ઈયળ નીકલી ઓલા દિવસે.
અરે અમારે અહીંયા હમણાં જ વચ્ચે પાાવભાજી લઈને આયવા તો એ લોકો સાથે. તે જે ઓલું કચુંબર આપે સેલેડ આપે. એ ઘરે લાવીને મે ખાલી કર્યું ખાલી કર્યું અંદર થી બફ પહેલી વાત. અને પ્લસ જે ટામેટ. ત હતા એ ટામેટા ખાલી અમે લોકો એ તો એવા બફાયેલા ટામેટા કે આપડે તો હાથ પણ નહી લગાડીએ. એવી વસ્તુ આપણે આમાં ડબલ પૈસા આપીને એવી વસ્તુ ખાઈએ છીએ હવે માર્કેટમાં.
બધું કેમિકલ વાળું
કેમિકલ ને એ લોકો તો માર્કેટમાં સ્પેશિયલ ખરીદવા જાય સડેલી વસ્તુ. વસ્તુ બગાડ થઈ ગઈ હોય તો એક. ખરીદવાજ.
તો એમાં સસ્તું પડે ને.
સસ્તું પડે પણ કોઈના સહજ જોડે થોડી રમવું જોઈએ તમને આવી રીતે.
આપડે ઈન્ડિયા માં બધું આવું જ છે.
હવે શાક વાળા કેજ છે. ને જેમાં ટ ઓલા ટામેટા લેવા હો તો લો અમારે તો હોટેલ વાળા બધા લઈ જાય કળેલા ગળેલા બધા જ લઇ જાય.
એ તો એ લોકો થોડી આપડા જેમ આમ સાવ કટિંગ કરે કે ધોઈને વાપરતા હોય.
હમ હ હા બું તો થાય જ નાય ને.
હમણાં જ. મે લોકો પાવજો મન તો ભાજી ખાવાનું મન પણ નહીું ઉભાર કે જેના સલાડમાં જ એટલી વાસ આવે એની તો ભાજી માં તો કેટલી વાસ હશે
તો એ છે, ને પાપા પેલા નથી લાવતા.
શુ તમે.
અરે એ પેલા આપડે ખાતા તા ને પોલી. હલો. અરે એ લઈ આવતા તા ને ઘરે.
હા.
હમ.
પેલી વસ્તુ તો કોણ પાપા એ બધું મને ખબર હોય ને
હા હા એ માણસ છે, ને. મીટ મસાલા યુઝ. તોતો.
એટલે શાકાહારી માં મીટ મસાલો.
હમ.
છી.
બઉ ખરાબ કેવાય આવું બધું કરો તો.
બોલોલો. બીજું તબિયત પાણી કેમ છે તમારી તબિયત પાણી કેમ ચાલે તમારી.
ક્યાક છે બધું. અને બીજું શું ચાલે છે તમારે.
અમારે બમના એક. કલું માઉન્ટ આબુને જીરાવલા જવાની થોડી બઉ પ્લાનિંગ ચાલે છે કે ફરવા જઈએ એ સાઈડ. વાગય બધા. ફેમિલી ટ્રીપ માં. કાર કે ફેમિલી જોડે જઓ બધા ધરમ ના સ્થાન. પણ, તો ફેમિલી જોડે જ જવાય હમણાં બસ એ પ્લાનિંગ ચાલે છે. એ, જઈ આવીએ જીરાવલા અને માઉન્ટ આબુને એ સાઈડ.
હા.
હવે, જો વિચારીએ છીએ ક્યારે હા બધું. બાજુમાં છે. રાજસ્થાન સાઈડ તો કંઈક પ્રોબ્લેમ જ નથી આપડા એટલે એટલા બધા ધર્મ ના સ્થાન અને ખાવા પીવાની પણ મજા આવે પણ એ છે, કે ગરમી બહુ છે હમણાં ત્યાં.
ગરમી ત્યાં પણ બહુ જ છે એમને.
બરોબર. વરસાદ આવ્યો પછી કાંઈ નથી એટલે બહું ગરમી.
હમ્મ. સારું તો તે બાકી કાંઈ નહીં બધા મજામાં.
તમે ક્યાં ફરવાના નથ જવાના હમણાં?
મારે આટલી ગરમીમાં ક્યાં જવાનું.
એજ છે બધું. બધે જ ગરમી હમણા તો ક્યાંય પણ જાઓ
હમ્મ. હમ્મ. વાહ, આ ટાઈમે તો વરસાદ શરુ થઈ જાય છે આ વખતે
પણ આ વખતે એ તો આ વખતે મોડો છે ને વર સ્વાદ પણ
હમ્મ.
એ જ આ વખતે તો બહુ મોડું છે ને હજી પન લાગ તું નથી રોજ વાદળ આવે પણ વરસાદ નથી થતું પવન પણ નથી ચાલતું.
હમ્મ. અ તો આ છ વાગ્યા પેલા તો કિચનમાં જવાનું જ મન નથ થતું
અરે છ શું અહિયાં તો અમે તો તમે સાત વાગે પણ કોને તો પણ મન નહી થાય કારણ કે તાપ જ એટલો લાગે.
હમ્મ. આપણે અહીંયા તો ગેર સુધી અને ધુઓ અ તડકો આવે છે. નાઆઆ.
હા.
બીજા બધા મજામાં.
ચાલે છે. હજે તો અમારે ત્યાં ખીચડી કડી નું મેન્યુ છે. એટલે શાંત.
અમારે ત્યાં ફ્રેન્કી નો છે આજે.
અચ્છા બપ ફ્રેન્કી માં તો બહુ ગરમી લાગ આટલો ટાઈમ સુધી તમે રશો કિચનમાં
હમ્મ સાત વાગે જશું.
એ છે. આપડે આ ફ્રેન્કી ને આવું કઈ. પણ બનાવવું હોય તો ઓલો ખબરને ગ્રીલ ટોસ્ટર આવે
હમ્મ હમ્મ
તે બુ લઈ. આવવાનું અને મસ્ત એસી માં બેસીને ફેન્કી ભરીને એમાં શેકીને ખાઈ લેવાનું.
આવું જ કરવાનું છે હવે.
હ અમારા ત્યાં તો અમે વિચારી. નહી શકી એટલો તાપ લાગે.
હમ.
તમે, વિચારી જ નહી, શકી કે આવું કઈ કરો અરે ખાલી આપણે પંજાબી શાક અને પરોઠા કોઈ દિવસ કરવાનું હોય એ દિવસે તો આમ વલળાય જઈએ એટલી ગરમી લાગે એટલો.
હમ. અહિયાં, પણ આવી જ હાલત છે. બાપુ.
બહ, જ ખબર ન હ નહી અમારા એરિયામાં છે ને મચ્છર વાળું વધારે નથી.
અમારે એ આ વર્ષે જ નથી. દર વર્ષે તો બહુ મચ્છર હોય. પણ, આ વર્ષે છે ને મચ્છર વાળું નથી. ખબર નઈ કેમ એટલે અમારું. ઘર તોને. ખુલ્લું છે બધું. આમ પેલા તો એવું હતું કે રાતના બધા બેઠ કે બધા બારીબારણા બંધ. કરવું પડતું. પણ આ વર્ષે એવું નથી એટલે આ વર્ષે. મચ્છર ઓછા છે.
અને વિન્ડો પણ બંધ.
તો આવુંજ છે.
હમ.
ઓ.
બઉુ તાપ લાગે છે પછી.
પાપ તો છે જ. ને બહત આપ છે એમ પણ.
હા કે સર આમ છે ને મેંગો. બહુ સારા છે હ. બહુ સારા નીકળ્યા.
હા તો કેસર તો એમ પણ સાર જ આવે એકચુલી આમાં એવું હો કે હા. ુસ આમ છે, ને સીઝનમાં પેલા આવી જાય. અને પેલા જતા પણ રે પણ કેસર આમ તો આવે જ મોડા. અને તમે છેલ્લે સુધી ખાઈ શકો. પછો. અને કેસર આમ કેવું છે હા. ઓષના જેમ તમે આખા પીળા નની થવા. દોન. તો પણ એમાં મીઠાસરે એ ખાટા મીઠા અને કેસારમ બગડેલા પણ ઓછા નીકળે.
આટલા બધા હતા ને આપડ ઘરે તો આમાંથી ખાલી પેલા પેલા અ બે મેંગો સડેલા ની
ચાલો હું તમને પછી વાત કરું હું તમને પછી
હા ઠીક છે.